હલો હા કેમ છો?
મજામાં તમે?
હા હું પણ મજામાં જો આ હા આજે આપડે વાત કરીએ તો અત્યારે હવે મહિના પછ થી આવાની છે નવરાત્રી.
હ હા.
હા તમને ગમે ગરબા રમવાને એવું?
બઉ બઉ ગમે.
હમ્મ હા. હા તો તો તો દસે દસ દિવસ રમતા હશો?
હા હા દસે દિવસ રમીએ અમે અમારા ફ્રેન્ડ લોકો છે ને અમારો એક ગ્રુપ છે આયા બધા મળીને ગ્રુપ બનાવેલો છે અને પછી અમે રમવાનું જઈએ છીએ ગરબા.
હા સારું કેવાય અમે પણ અઅ અ જોઈએ નવે નવ દસે દસ દિવસ રમવા જઈએ. એ પેલા તો અમે શું કેહેવાય ગરબા ક્લાસીસ પણ કરીએ છીએ.
યવુ.
આમારા અય ગરબા ક્લાસીસ નથી એને માટે ટાઈમ જ નથી મળતો.
હા હા. સાચી વાત છે અ મે પણ અ જો રમવા જઈએ દસે દસ દિવસ રમીએ અને થાકી પણ એટલા જઈએે આખો દિવસ અ જોબ કરીને પછી રાતે રમવા જઈએ.
હમ હમ. અમારા એના એક શાળા કરીને ગામ છે એય યા એના મોટ્ટો ગ્રાઉન્ડ છે, તો ત્યાં બધા લોકો ગરબા રમવા માટે આવે છે સો રૂપિયાનું પાસ છે ને એ પાસ લીધું કે પછી એ એન્ટ્રી થાય અમારી.
હ અમારે તો અહિયાં પાંચસો પાંચસો હજાર હજાર બે બે હજાર રૂપ પીયા લઈ લઈએ પાસના. હાલો. હાલો.
એ
હા બઉ મોંઘુ અમારે અહિયાં. બઉ મોટા મોટા અ શું કેહેવાય ગેસ્ટોને પણ બોલાવતા હોય એ. સિંગરો ને સિંગરોને બોલાવે ને બહુ મોંઘી ટિકિટો હોય બે બે હજાર રૂપિયા હજાર રૂપ પિયા હા હમ્મ હતો.
તે મજા આવતી હશે ગરબા રમવા માટે ગુજરાતમાં.
હા.
અમારાય તો કાંઈ નથી. હા આવશુ ને.
હા અને નવરાત્રી આપડે શું કેવાય કે એક. અ ધાર્મિક તહેવાર છે કે ત્યારે બધા. વ્રત પણ રાખતા હોય છે. નવે નવ દિવસ અ પૂજા પાઠ. કરતા હોય છે દશેરા મનાવે તેરે પણ મજા આવે.
હા હા અમારા એના દશેરા ની દિવસ પેલે ને હા એ સપ્તસિહજી ઘર છે. તો અમે અમારા ગામના જે લોકો છે ને તો એ પગે પગે ના તે ઘર પે જાય છે સાત કે સૌ કે સાત દિવસ લાગે
હા સાચી વાત છે અ અમારે પણ અહિયાં થાય એવું અમે તો જો કે ફ્રી હોય નેય પણ બધા જાતા હોય નવે નવ દિવસ દસે દસ દિવસ વેલા વેલા સવાર માં ઉઠીને પણ આરતી પૂજા પાઠ ની કરતા હોય રાતે પણ મોટી આરતી ને એવું થાતું હોય ગરબા ચાલુ કરવા પેલા અને હા ને ગામડા માં પણ બહુ એવું હોય છે કે છોકરીઓ બધી એક સાથે ગ્રુપ બનાવીને રમ તી હોય ને પછી એને અ છેલ્લે દશેરાના દિવસે અ મ ગિફ્ટ ને એવું આપ આપતા હોય છે એવું થાય તમારે
હા થાય ને
હા ને એમ તો અમારે
બહુ મોટા ડીઝે લગાડી ને ગરબા રમે છે.
હા અમારે પણ અહિયાં એવું થાય કે જેના દસે દસ દિવસ સારું રયમાં હોય એને એ લોકો કેમેરામાં કેપ્ચર કરીને પછી એ લોકો અ છેલ્લા દિવસે એને ગિફ્ટ ને પ્રમાણપત્ર ત્ર ને એવું બધું આપતા હોય છે.
હમ હા હા અમારા એક પણ થયું જ છે.
હા. તો નવરાત્રીમાં એમ તો બહુ મજા આવે. દસે દસ દિવસ રમવા મળે. શીખવા પણ મળે અલગ અલગ ગરબા સ્ટાઇલ નવી નવી
એવું હમારે હાઈ તો નથી એવું કે નવા નવા ગરબા શીખાવાનું હોય તેજ જૂના ગરબા
હા ના અમારે તો દર વર્ષે નવું નવું હોય એમ થાય કે ના બે મહિના પેલા તો શીખવા જવું પડે કે અત્યારે નવા વર્ષમાં નવી સ્ટાઈલ કેઈ નવું નવું આવ્યું છે.
હમ.
હા.
તે દસ દિવસ બઉ મજા આવે ગરવાના નવરાત્રીના
હા
હમ્મ
અને હા અને આપડે શું કેવાય કે નવરાત્રી માં એ આપણે રોજે રમવા જઈએ તો આપડે થોડાક એક્ટિવ પણ રહીએ અને એને ગરબા રમવાથી કે આપણે શું કેવાય સ્ફૂર્તિ પણ આવે
હા હા આપની બોડી પણ ફિટ થાય છે. હેલ્થ ઇસ્યુ પણ નઈ આવે
હા જેમ કે આપડે જીમમાં ને એમાં જાતા ન હોય તો એ નવે નવું દસ દસે દસ દિવસ રમવાથી આપડે વજન પણ ઓછો થઈ જાય છે.
હા
તો એ વસ્તુ સારી છે કે આપણે દસે દસ દિવસ નવરાત્રીમાં રમવાનું અને એના એટલા બધા ફાયદા પણ છે ને આપણે મન શાંત થાય
કેવું
હા
હા મારે તઈ આવું છે અમદાવાદ આમાં આમ મારી દીદી રહે છે ને થઈ જોબ માટે આવેલી છે ને તો એની જોડે જવું પડશે ગરબા રમવા માટે
હા હા તો એ સારું કેવાય તો ત્યાં જાવું જોઈએ
હા બઉ બઉ મજા આવે તઈ ગરબા રમવા એ મારા ફ્રેન્ડ લોકો પણ નથી આવતા ગરબા રમવા માટે એ આવડા જોબ ને લાગી ગયેલા છે ને એ ટાઈમ ની મળતો પછી
હા સાચી કે અત્યારે ટાઈમ નથી હોતો અને હા સાચી વાત છે કેમ કે અમે પણ શું કેવાય એ ઝાઝાં દિવસે હ જાય નથી શકતા બહુ દસે દસ દિવસથી ન જાય શકીએ કેમ કે થાકી જવાય આખો દિવસ કામે જોબ ઉપર એટલે થાકી જવાય ને પછી સવારે વેલું આવવાનું હોય એટલે પછી અને અહિયાં તો નવરાત્રી બે વાગ્યા લગી તો ચાલુ જ હોય
હમ્મ હમ્મ
હા એટલે
અમારે એ દસ વાગે જ બંધ થઇ જાય પોલીસ પેટ્રોલિંગ ગાડી આય આવી જાય ને એના માટે દસ વાગે બંધ થઇ જાય અમારા
હા મારે બે વાગે લયગી તો ચાલુ જો કેમ કે આવે જ બધા મોડા મોડા દસ વાગે તો સ્ટાર્ટિંગ થાઈ એનું
હા
એટલે બે વાગ્યા લગી તો ચાલુ જ પછી હા અને જોઈએ હવે ગયા વર્ષે તો ત્રણ દિવસ બહુ જ વરસાદ પડ્યો તો તો ત્રણ દિવસ તો કાંઈ કોઈ રમી નતું સઈકું
હમ્મ હમ્મ.
હા, આ વરસેે વરસાદ નો પડે તો સારું કેવાય.
હા, અમારાને અહી તો વરસાદ નથી.
ના કેમકે વર સાદની સિઝન પણ છે એટલે વરસાદ પડે ગયા વર્ષે તો બહુ વરસાદ પયડો તો. જેના કારણે બધુંય મંડપને બધું પાણી પાણી થઈ ગયું તું ને ગાર, કીચડને એમાં રમવાની મજા નો આવે.
હા, એ કીચડ થાય ને તેના મય મજા નથી આવતી રમવા
હા.
થોડું સુકું સુકું રહીને તો મજા બઉ આવે.
હા, તો વરસાદ ન પડે તો સારું કેવાય.
હમ્મ.
હા.
અમારા અય તો એ થાય કે પટ્ટાની અલગ અલગ ગિફ્ટ વાટે છે. અને બધા સાથે રમે છે. અમે અહી સ્ટોલ પણ લગાડે છે ગરબા માટે પાણીની બોટલની કરતા
એ સારું કેવાય તમારે એ વસ્તુ કરવું સારું કેવાય. હા અમારે અહિયાં પણ એમ બધા અ હોય છે મોટી જે સૌથી મોટી મોટી ગરબીઓ હોય છે ત્યાં બધા એવી રીતે સ્ટુડન્ટ હોય કે એવી રીતે જે ખેલેૈયા કહેવાય એ લોકો ગ્રુપમાં આવીને રમતા હોય છે અને એક કા બીજા બે ત્રણ ગ્રુપ ભેગા થઈને એની સ્પર્ધા કરતા હોય છે ને જે જીતે છે છેલ્લે ને કઈક પ્રાઈઝ પણ આપવામાં આવે છે ને ગિફ્ટ આપવામાં આવે છે.
હમ્મ હમ્મ.
હા.
તમારે તય બોવ મજા આવતી હશે હે
હા, એ તો મજા આવે.
આમને તય આવવા માટે ટાઈમ જ નથી મળતો.
હા.
બોવ એ કામ છે ને આમને એના માટે ટાઈમ જ નથી મ
ના. એ વાત સાચી છે કે ટાઈમ કાઢવો જરૂરી છે પણ પાછું એમાં એવું દસે દસ દિવસ આપણે કેમ ટાઈમ કાઢીએ કાઢી એક બે દિવસ હોય તો આપડે કાઢી શકીએ ટાઈમ પછી દસે દસ દિવસ આપડે ટાઈમ ન નીકળે. હા. અમે પણ દસે દસ દિવસ નથી જાતા. પણ તોય જો હા બને એટલું વધારે દિવસ જાય એટલું અમે કરીએ.
હા મે પણ પેલો પેલો બીજો અને ત્રીસો દિવસ નથી જતાં. પછી ચૌથા દિવસ પછી ચાલુ કરી છે અમે જવાનું
હા, સારું કે તો ટાઈમ જેમ મળે એ રીતે અમે જાય છીએ. ને છેલ્લા દિવસે તો જાય જ છે કેમ કે છેલ્લા દિવસ પછી તો ઓલું પેલા દિવસે તો આપને એમ થાય કે હજી છે હજી આટલા દિવસ હજી આટલા દિવસ. તો દસમા દિવસે તો અમે જાય જ. કેમ કે પછી તો ન રમવા મળે પછી ત તો પૂરું થઈ જાય. નાહા
પહી નવરાત્ર જતુ રય કે પછી બઉ યાદ આવે એની. અને નવ દિવસ દસ દિવસ મજા આવે એ ગરબા રમવા માટે.
હા, અમને પણ મજા આવે અને પાછું એ પણ છે કે નવરાત્રીમાં પાછું જોવા જઈએ તો અમારે તો નવે નવ દિવસ જો જાય તો નવે નવ દિવસ અલગ- અલગ ચોલી પહેરવાની હોય તો એનું પણ ટેન્શન આવે કે શું પહેરશું શું નહી પહેરે ક્યારે ભાડે લેવી પડે કા પછી અમારે કા બીજા ફ્રેન્ડ સાથે પાસેથી લેવી પડે એવું કરવું પડે અમારે.
હમ્મ- હમ્મ.
હા. તો.
હા, નવરાત્રા માં તો રમવાની બહું મજા આવે.
હા, નવરાત્રીમાં તો કેમ કે આપણેે જોઈએ તો અ આપડે રમવાનું તો પ્રસંગમાં જ હોય. કોઈના લગ્ન પ્રસ ગમાં જ આપણે રમતા હોય પણ બધા આખા બધા વર્ષે એક- એક વર્ષે તો કઈ પ્રસંગ આવે નહી. કદાચ આપડા ઘરમાં બે વર્ષે ત્રણ વર્ષ તે લગ્ન પ્રસંગ આવતો હોય તો તેરે રમવાનું થાય તો નવરાત્રી હોય તો આપણે નવ દસ દિવસ, ભલે ને આપણે બે ત્રણ દિવસ રમવા જાય તો પણ આપડો શોક પૂરો થઈ જાય એક શોક ની વાત કે નવરાત્રીમાં એક શોખ પણ હોય કે રમ